વારર હા આવે છે મારો અવાજ હ હ આજે થોડીક હા.
માં તમારું શું કેવું છે?
મને એવું લાગે છે કે નાના અને રોજગાર વિશે વાત કર કરવા માંગુ છું આ વિષ જે આપણા દરેક જીવન સાથે સીધો જોડાયેલો છે પૈસા કામ અને કારકિર્દી. આ ત્રને બાબ તો આપને જીવનને આકાર આપે છે પરંતુ શું આપને ક્યારે વિચાર્યું છે કે આ બધુંસાચું હાચુ છે તમને સુ લાગે.
હા મારા મત મુજબ તો નાના પાયાના ગૃહ ઉદ્યોગ હશે ને તો આ બધી વસ્તીને રોજગારી મળશે અને દેશનો આર્થિક વિકાસ વધશે અને દેશ પ્રગતિના પંથે દોડી શકે છે કારણ કે જો નાના પાયાના ગૃહ ઉદગ હોય એમાં બધા જ વ્યક્તિને રોજગારી મળતી રહે તો મારા ખ્યાલ થી બેકારી દૂર થઈ જાય ગરીબી દૂર થઈ જાય અને રોજગારીની નવી તકો નું સર્જન પણ થાય.
હા એટલે તો હું કહું છું કે કાગળનો એક પૈસાના પૈસાના ટુકડા કે કાગળ ના ટુકડા કે પછી જીવનમાં સુરક્ષા અને વ્યવસ્થા તંત્ર એ સાધન મારા મત પૈસા એ એક સાધન છે જેથી આપણે આપણા જીવનની જરૂરિયાતો પૂરી કરી શકીએ સપનાઓ પૂર કરી શકીએ અને પરિવારને સારું જીવન આપી શકીએ. અને કઈ પણ જગ્યા મુશ્કેલી પડે તો આપણે પૈસા જે રાખેલા હોય છે તેનો ઉપયોગ કરી શકીએ અને જીવનનું એક માત્ર લક્ષ્ય બન જાય છે તો આપણે તણ અને અસંતુલિત તરફ દોરી શકીએ. કે છીએ.
હા આપડે થોડીક વ્યવસાયની વાત કરીએ તો મોટા પાયેના ઉદ્યોગોમાં એવું બનતું હોય કે મશીનરીઓ વધારે હોય છે અને કામદારોની સંખ્યા ઘટતી જાય છે જેને કારણે મશીનરી બધું જ કામ કરી લેતી હોય છે. એ નાના પાયા ના ગૃહ ઉદ્યોગમાં એવું હોય કે એના દરેક પાસાઓ મજૂર સાથે જ સંકળાયેલા હોય છે કામદારો વડે જ આગળ થતું હોય છે કામ જેનાથી એમને પણ રોજગારી મળે અને અ મશીનરીનો પણ ઓછો ઉપયોગ થાય.
હા તમે જે રીતે કે તમે જે રીતે કીધું કે વ્યવસાય વિશે વાત કરીએ વ્યવસાય એટલે માત્ર નફ કમાવાનો રસ્તો નથી પરંતુ તે એક જવાબદારી છે ગ્રાહકોને સારી સેવા અપનાવી અને સમાજને કંઈક અપનાવી અને નવા અવસારો સર્જાવવાની એક સારો વ્યવસાય છે એ ફકત પૈસા નહી પણ વિશ્વાસ પણ કમાય છે ઘણા લોકો નોકરી કરતા હોય છે જ્યારે કેટલાક લોકો પોતાનો વ્યવસાય શરૂ કરે છે. બંને માર્ગની પોત પોોતાની ખાસિયતો હોય છે. નોકરીમાં સ્થિરતા અને સુરક્ષા મળે છે જ્યારે વ્યવસાયમાં સ્વતંત્ર અને વૃદ્ધિને વધુ તક મળે છે પ્રશ્ન એ નથી કે કયો રસ્તો સારો છે પ્રશ્ન એ છે કે કયો રસ્તો આપના માટે યોગ્ય છે.
હા.
તો દરેક પ્રકાર ના હોય છે દાદા પાયાના હોય મોટા પાયા ના હોય પછી આયા ના હોય તો પછી આપે આપે ચચું કરવા હોય છે પછી આપ.
એજ. કે આપણને જ ક્યાં આપણું સારું બેનિફિટ મળશે કે આપણને સારો પગાર મળશે સારી સુખ સુવિધાઓ મળશે અને જેનાથી આપણા કાર્યની ક્ષમતા પણ વધે અને આપણને પણ રોજગારી મળે.
થી એવું લાગે છે કે આજના યુવાનો માટે રોજગાર એક મોટો વિષય બની ગયો છે ઘણા લોકો સારી નોકરી શોધી રહ્યા છે પરંતુ ઘણીવાર તેમને યોગ્ય તક નથી મળતી તો શું સમસ્યા તક છે એ પછીના કારણો મને જણાવી શકો છો.
હા કારણ કે હાલ તો એવી સિચ્યુએશન છે કે આ જે યંગ જનરેશન છે બી કોમ કરે બીસીએ કરે પી છી બી બી એ કરે બેચલરની ડિગ્રી મેળવ્યા બાદ એ લોકો લોકો બારે માર્કેટમાં પ્રવેશ કરે છે. ત્યારે એમની પાસે. રોજગારી નું કોઈ સ્થળ જ નથી હોતું. કારણ કે દરેક જગ્યા એ ફૂલ રોજગારી એવું જ બતાવે છે કે તમારી અહીંયા જગ્યા નથી એમ કરીને એટલે આ જે નવી પેઢી છે તે ક્યાં જવાની ક્યાં જઈને. એટલે આપે રોજગારીનું વધુમાં વધુ સર્જન કરવું જોઈએ આપણેે નાના નાના પાયાના ગૃહ ઉદ્યોગોને પ્રોત્સાહન આપવું જોઈએ જેથી મોટી સંખ્યા માં રોજગારી નું સર્જન થાય અને દરેક સ્ટુડન્ટ હોય. કે કોઈ ફ્રેશર હોય કે કોઈ મધ્યમ વર્ગ ન માનવી હોય એને પણ સારામાં સારા વેતન એની આવડત મુજબ એને કાર્ય મળી રહે એજ મહત્વનું છે.
હા તારી વારથી મને એવું લાગે છે કે હવે સમય બદલાઈ રહ્યો છે આજકાલ માત્ર ડિગ્રી પૂરતી નથી પરંતુ સ્કિલ પણ વધુ મહત્ત્વપૂર્ણ થ ગઈ છે જો જો કોઈ પણ વિદ્યાર્થી એ ફત. તે પોતાની ડિગ્રીપૂર્વક ઓફિસમાં જઈને વર્ક કરે છે તો તેને કોઈ લાભ મળતો નથી એના સ્કીિલમાં વધાર વધારે કૌશલ્ય દેખાય છે તે કોઈપણ પરિસ્થિતિમાં પોતાનું સ્થાન બનાવી શકે છે અને કોઈપણ જગ્યા રહીને. પોતાનું કાર્ય કમ્પ્લીટ કરી શકે છે આ મારા વાતથી તમને શું લાગે છે.
હા તમારી વાત તો સો ટકા સાચી છે કારણ કે જો માનવી પાસે કઈ આવડત જ નહી હોય માત્ર ડિગ્રી જોય તો કોઈ એને રોજગારી ના આપે. પણ માનવી પોતાની આવડતમાં વધારો કરીને પોતાના કાર્યમાં. કુશળતા મેળવીને ઉત્તરો ઉત્તર પ્રગતિ કરતું હોય છે કારણ કે તે પોતાની આવડતમાં સુધારો કરવા માટે અનુભવો લે છે અનુભવ. એટલે એટલે ફેશર તરીકે એમણે વરસ બે વરસ સુધી એક્સપિરિયન્સ. લેવો જોઈએ અને પછી એ લોકો મોટા હોદ્દા ઉપર પોતાની આવડત મુજબ સારા પગાર ધોરણ મેળવી શકે છે.
છે કે આ વાતથી આપણે બધા પૈસા માટે કામ કરીએ છીએ કે પછી કામમાંથી સંતોષ્ટ મેળવવા માટે. ઘણા લોકો હમણાં. પત્ર પગાર માટે કામ કરે છે પરંતુ થોડા લોકો એવા હોય છે જે પોતાના. કામમાં આનંદ શોધે છે જ્યારે આપણે. જે કામ કરીએ છીએ તેમાં આનંદ આવે ત્યારે સફળતા આપોઆપ મળે એવું તો એવું કમ ઓછા જન જે વિચારે છે અને કેટલા કેટલા લોકો પોતાને ફક્ત નાણાની જરૂરિયાત વિશે પૂરતા જ કામ કરતા હોય છે આનાથી તમને શું લાગ્યું?
હા એ તો હવે આપડા ઉપર છે કે આપણે નફો કેવી રીતે મેળવીવી છેએ કોઈને બહુ ઉત્સાહ હોય તો એ જલ્દી પ્રગતિ કરી શકે છે કોઈ
કોઈ ને એમ હા.
એ હ જો મારી કમાણી સારી મેળવીશ તો મારા ફેમિલીને હું ખુશ રખીશ મારા મમ્મી પપ્પા ને હેલ્પ કરીશ અને હું આ
કરાવીએ તો પછી એમાં એની બતાવી શકે બ અને લાગે છે અને એને એકદમ જવાબદારી ભર્યું વાતાવરણ લાગે છે એટલેનું કાર્ય
હા નાના અ વ્યવસ્થાપના માટે પણ તે મહત્ત્વનું પણ છે પણ આપણે કેટલું કમાઈએ છેએ તે મહત્વનું નથી પરંતુ આપણે તેને કેવી રીતે વાપરીએ છીએ તે વધુ મહત્ત્વનું છે. બચત કરવી છે પછી રોકાણ સમજદારીપૂર્વક ખર્ચ કરવી આ ત્રબ જીવનમાં આર્થિક સ્થિતિ લાગે છે ઘણા લોકો વધારે કમાય છે પણ બચ બચત કરતા નથી એટલે કેટલાક લોકો ઓછું કમાય છે પણ સમજદારી રીતે વાપરે છે અને અંત સ્થિતિમાં કામ લાગે છે જે પૈસાને સમજદારી પૂર્વક સંભાળે છે તે જ મનુષ્ય ગણાય છે.
હા. હવે એ પૈસા આપણે ઉદ્યોગ માંથી કમાવા હોય કે પછી આપણે અન્ય કોઈ ધંધા થ્રુ કમાવા હોય પણ આપણે આવક મેળવીય છીએ તો આપણે એનો સદઉપયોગ કરવો જોઈએ. અને આપડે આડેધડ કોઈ બેફામ ખર્ચાઓ ના કરવા જોઈએ બચત કરવી જોઈએ તે તે આપડી બચત અને બેફામ ઉડાવેલા પૈસા એ બંને પરિસ્થિતિમાં આપણને ઘણા બધા પાસાઓ જોવા મળે છે.
હા હા તમારી વાતથી તો એવું લાગે છે કે કોઈક મનુષ્ય કંટાળી જાય છે પોતાનું વર્ક કરવા માટે પરંતુ જ્યારે કોઈ જોખમ આવે છે તો તે જોખમને ઝીલતા નથી તે લોકો હિંમત કરે કરતા નથી નવી વિચારો અજમાવે છે અને નિષ્ફળતા છતાં ફરી પ્રયાસ કરતા નથી તેઓ જ સફળતા બની શકાતા નથી પરંતુ જે લોકો તેમની સાથે હિંમત નથી હારતા તે પ્રયત્ન કરે છે તે જ સફળ બને છે. નિષ્ફળતા એ અંત નથી પરંતુ એક નવી શરૂઆત છે. રોજગાર માત્ર પૈસા કમાવવાની રસ્તો નથી પરંતુ તે આપણા જીવનનો એક મહત્વપૂર્ણ ભાગ છે. જે આપને ઓળખ આપે છે આપણે શું કામ કરીએ છીએ. તે આપણના વ્યક્તિઓ વ્યક્તિઓનો પણ એક ભાગ બની જાય, છે આ વાતથી તમને શું લાગે છે.
હા કારણ કે રોજગારી મેળવવી એ મોટી વાત નથી પરંતુ તમે રોજગારી મેળવીને તમારા ફેમિલી માટે શું કરો છો તમારા આવક તમારા જાવક તમારા ખર્ચાઓ તમારા રૂટીન કેવી રીતે સાચવો છો? એ મેન વાત છે અને એવું તો હોતું નથી કે જોખમો આપને પૂછીને આવે છે. અણધાર્યા જોખમો આવી જાય તેની સામે આપણે રક્ષણ મેળવવું હોય તો આપડી અગાઉથી કરેલી સેવિંગસ જ કામ આપતી હોય છે એટલે આપણે નાના પાયા ના ઉદ્યોગો છે તેમાં વધારે રોજ રોજગારીનું સર્જન થતું હોવાથી આપણે એમાં પણ આપણી આવડત અને કૌશલ્ય મુજબ કાર્ય કરી શકીએ છીએ અને નફો મેળવી શકીએ છીએ. જેનો આપણે બચાવ કરતા રહીએ તો આપણને અણધાર્ય સંજોગોમાં એ બવ મોટા અ સ્વરૂપની ઘટના હોય તેમાં આપણને મદદરૂપ થતી હોય છે.
હવે અંતમાં હું એ જ કહેવા માગું છું કે નાના વ્યવસાય અને રોજગાર આપણા જીવનના મહત્ત્વ ભાગ ભજવે છે પરંતુ તે જીવન નથી જીવનમાં સંબંધો આરોગ્ય, અને ખુશી પણ એટલી જ મહત્ ૂર્ણ છે તેથી આપણે સમજદારી પૂર્વક કામ કરવું અને જીવનમાં સંતુલન જળાવવું જોઈએ ઓકે